હલો ભાઈ.
હા કેમ છો તમે?
એકદમ મજામાં હમણાં તો હું ગામડામાં આવ્યો છું તો મારે તો ખુબ જ વધારે એવી મજા આવી રહી છે. તમે હમણે શહેરમાં ગયા સો તો તમને શહેરમાં કેવીક મજા આવી રહી છે, બધું શહેરમાં બધું સારું તો સે ને?
હા હમણા તો શહેરમાં તો સારું છે પરંતુ જે ગરમીનું પ્રમાણ તો તમે જાણો છો કે શહેરમાં તો ખૂબ વધારે લાગે જ છે અને હમણાં પણ મને તો ખૂબ ગરમી લાગી રહી છે. હું જ્યાં હમણા સુતેલો છું એટલે કે જ્યાં આરામ કરી રહી છું, ત્યાં આપણે પંખા તો છે જ અને એ સી તો હોવી ખૂબ જરૂરી જ છે પણ એસી તો અમે થોડા દિવસ પહેલા જે કરેલી અરજીમ કે જે અમારા જે શહેરમાં જાઉં છ ને ત્યાં કંપની છે તે લોકો એસી ની જે સગવડ આપી રહ્યા છે થોડા દિવસમાં તમને મળી જશે એમ કેટલું હતું પરંતુ અમારે પંખા થી પણ ગરમીનું પ્રમાણ એટલું વધી રહ્યું છે જેથી કરીને પંખામાંથી પણ એટલો ગરમ હવા લાગે છે અને ગ બેસી પણ નથી રહેવાતું જેથી કરીને હમણાં તો ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે શહેરમાં અને શહેરમાં તમે જાણો છો કે ટ્રાફિકનું વચ્ચે બધી ઘણી બધી સમસ્યા હોય છે અને રાત્રે પણ આવા ઘણા બધા અવાજો આવે છે, ધ્વની પ્રદૂષણ ખૂબ થાય છે. અને તો જે સારું છે પરંતુ પહેલા તો ખુબ થતું હોય પાણીનું પ્રમાણ એટલે કે જે પાણી પીવાવા લાયક પણ નથી મળતું એ પાણીમાં થોડું ઘણું ભેસ જોવા મળે છે જેથી કરીને હું પાણી તો ઓનલાઈન એટલે કે જે દુકાનમાંથી લાવીને જ પીઉ છું એટ જે ત જે પાણી મળે છે ત્યાંથી હું ક કપડાને ધોવાનું તાળું ત્યાંથી એમ કપડાં જે ધોવાના હોય છે તે પાણીનો ઉપયોગ કરું છું અને પીવાનું પા પાણી છે નહવાનું પાણી તે તો હજીક પલું ખરીદવ જ પડે છે જેથી કરીનેજી સમસ્યા તો શહેરમાં જે વધી રહી છે હમણા તો તમે જે ગામડામાં હમણા આવ્યા છો તો તે ગામડામાં હમણા કેવું છે ગરમીનું પ્રમાણ એટલે કે જે પહેલા આપણેે જે ગામડામાં રહેતી ગરમીનું પ્રમાણ, તેજ છે કે પછી હમણાં પછીક વધી રહ્યું છે જીક ગામડામાં?
હમણાં ગામડામાં છે ને ગરમીનું પ્રમાણ થોડુંક વધી રહ્યું છે કારણ કે ગામડાં પણ હમણાં તો રોડ ને બધું વધારે બનવા લાગ્યું છે તો બધા કેટલાક ઝાડવાનું બધું પણ કાપી નાખવામાં આવ્યા છે જે આપડા અહીંમાં જે ખુબ જ વધારે એવું ઝાડવા વાળું શહેર હતું તો તે શહેરને આજુબાજુના પણ આ મતલબ તે રોડના આજુબાજુના પણ ઝાડવા કાપી નાખવામાં આવ્યા છે જેથી કરીને હવે રોડ પર પણ એટલી છાયા રહેતી નથી, તેથી કરીને સે ને ગામડામાં પણ હ વિકસિત થવા લાગ્યું છે પરંતુ છે ને ગામડામાં વિકસિત થવાની સાથે સાથે તેમાં કેટલીક તકલીફ નો પણ સામનો કરવામાં પડ્યો છે, હવે એમાં પણ એવું થવા લાગ્યું છે કે બદલાવ આવવા લાગ્યો છે પરંતુ અહ હવે શું કહો તમને કે ગામડાઓમાં એમ થાય કેટલું વસ્તુ તો સારી છે કે બધી જ વસ્તુ ખરીદવા ન પડે અને કેટલીક વસ્તુઓ એમ જ ચાલી જતી હોય છે, જેમ કે તમે પાણી એ બ ખરીદો છો બ અમાં ખરીદવો પડતું નથી એમાં જેમ કે નાહવાનું પાણી પીવાનું પાણી આ બધું પાણી આપણને એમ જ મળી જતું હોય છે.
હા તમારી માટેત એકદમ સાચી છે પરંતુ શહેરમાં તમે જાણો છો કે પાણી પીવાનું પણજી વેચાતું લેવું પડે છે અને નગરપાલિકા મહાનગરપાલિકામ તો પાણી તો આપે છે પરંતુ એટલું બધું તાજું નથી હોત એટલે પાણી પીવાટલે નથી નાવા માટે ચાલે છે. આપડ તો અ ચાલે અને જે પીવા માટે અને જે ખોરાક બનાવવા માટે જે પાણી નમાલ છે તે હું તો બહારથી જ વેચાતુર લાવીને બનાવવા પડે છે અને બીજું તો હું જે મારા શહેરમાં જ્યાં રહું છું ત્યાં ગંદકીનુંું પ્રમાણ એટલું બધું નથી પરંતુ જે જે. તમે જાણો છો કે શહેરમાં તો ઘણા બધા ઉદ્યોગો આવે છે અને જેના કારણે જે ઉદ્યોગ માટે નીકળતા ધુમાડા હોય છે પછી કચરાનો નિકાલ હોય છે અને જે કચરા માટે નીકળતો જે દુર્ગંધ હોય છે તે શહેરમાં પસરી જાય છે જે સ્મેલ આવે છે રાતના જે તમે જાણો છો રાતના તો ઘણા બધા. હવામાં એટલે કે જે આ સ્મેલો દુર્ગંધ છે એવું આવે છે જેથી કરીને શહેરમાં જે રહેવું મુશ્કેલ જ છે પરંતુ હવે શું કરી જ છું કારણ કે શહેરમાં જે નોકરી મળ એ સારી મળે છે જેથી કરીને ત્યાં કરોડો પડે જ છે કેમકે ઘરનું જે ઘરના લોકોના. પણ આધાર છે જેથી કરીને મારે વિચારવું પડે છે ત્યા જેથી કરીને ત્યાં રહેવું પડે છે મારા જે ગામડું છે ત્યાં તો મને ખબર છે કેટલી સારી હવા આવે છે અને કેટલું ગામડું પણમ સારું સ્વસ્થ રહે છે અને ત્યાં જી રવાની અલગ જ મજ પરંતુ હવે પાંચ છ વર્ષથી હું શહેરમાં જ રહું છું. અને આમ તો ટેવા જ ગલો છું પરંતુ હવે ઘરે જવાની પણ ઈચ્છા છે પરંતુ હવે થોડાક વર્ષો બાકી રહ્યા છે તે અમે પટાવીને ગામડામાં જવાનો વિચાર છે અને બીજું તો શહેરમાં તમે જાણો છો કે હવાનું પ્રમાણમાં પણ એટલી બધી જે હવામાં આવે છે. આવે અને હ તમે જાણો છો કે શહેરમાં ટ્રાફિક ના કારણે જે બાઈક માટેથી કાર માટે જે નીકળતા ધુમાણા હોય છે તેના કારણે વાતાવરણ ખુબ ગરમ કરી દે છે જેથી કરીને આપણા જે આપણા શરીર પર અસર કરે છે અને આપણને જેમ કે રડાઈના જેવા રોડો. રોગો થઈ જાય છે ધર પ્રદુષણ ના કારણે આપણા કાન પણ બારા થઈ જાય છે અને આપણે ખુબ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ગામડામાં હણાં કેવું છે જેમ કે ગામડામાં ગંદકીનું પ્રમાણ ખુબ ઓછું હશે ને કે પછી ગામડા લોકો પણ ગંદકી કરવા લાગી રહ્યા છે.
ચાલ થઠાવા લાગીશ. કારણ કે અ ગામડામાં શું હોય છે કે હમણાં બધા લોકો છે ને શહેર. થી કેટલાક બધા લોકો આવ્યા છે. તો શહેર થી કેટલાક બધા લોકો આવ્યા છે તો તેમને શું થયું છે કે. ગામડાઓમાં આવીને બધા ગમે ત્યાં ગંદકી કરવા લાગ્યા છે જેથી કરીને ગામડાઓમાં પણ ખુબ જ વધારે. પેલું થવા લાગ્યું છે. એટલે ગામડાનું જીવન પણ હમણાં તો. અ. ખુબ જ એવું પેલું બની ગયું છે. કે તેથી કરીને ગામડામાં પણ તકલીફનોો સામનો તો કરવો જ પડે છે પરંતુ તે ગામડામાં શું હોય છે કે આપણે પેલું ર રોપણી કરતા હોઈએ છે અને કેટલીક વસ્તુ એ કરતા હોય છે જેથી કરીને આપણે તેમાંથી પૈસા નીકળી આવે છે પરંતુ બીજુંધું. શું હોય છે કે શહેરમાં આપણે પૈસા નીકળતા નથી અને એક એક વસ્તુ આપણે ખરીદીને લવું હોય તો ત્યાં આપડે વધારે ઇન્કમ વાળી જ નોકરી કરવું પડે જો ઓસીી ઇન્કમ વાળી નોકરી કરતા હોય ટાપાને ન પરવડે અને આપડે બધું ભાડું ભરવામાં પાણી. લાવવામાં અને હલડુ ફાડુ બધું સામાન લાવવામાં આપડા પૈસા નીકળી જતા હોય ત્યારે ગામડામાં આ બધી વસ્તુઓ ફ્રીમાં મળતી હોય છે તેથી કરીને આપણને ખુબ જ વધારે એટલો ફાયદો થઈ રહે છે અને ગામડામાં કોઈ પણ ભૂખું મળતું નથી.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે આપણે ગામડામાં તો તમે જાણો છો કે પાણીનું એટલે પાણી પણ આપણને મળી રહે છે સારું અને સ્વસ્થ મળી રહે છે શહેરો માટે તો હમણાં જેક એટ તફીક પડે છે પરંતુ સારું મળી રહે છે અને બીજું શહેરોમાં તો અમે જે શહેરમાં રહીએ છીએ. છે. ગંદકીનું પ્રમાણ ખૂબ ઓછું છે અને બધા લોકો પણ માને છે કે ગંદકી ઓછી કરવી જોઈએ ને ગંદકી કરવી જ જોઈએ નહીં એમ અને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે અને અમારા જે જે હું જે સોસાયટીમાં રહું છું ત્યાં પણ એટલા બધા લોકો જાગૃત છેંદ એટલે સ્વસ્થતા દ્વારા એટલે સ્વસ્થછ ના ધારે એટ કે કોઈ કચરો. કચરા પેટીમાં નાખે છે અને કોઈ પણ એ ગમે ત્યાં જતા આજુબાજુ જે પણ જે ગમે ત્યાં કચરો નાખે એને પણ કહે છે કે આવું ન કરવો અને યોગ્ય રીતે એમને સલાહ આપે છે અને બધા લોકો સારી રીતે માને છે કારણ કે આપણે સ્વચ્છ રાખીશું તો આપણા દેશ પણ સારો વિકસે છે અને આપણા દેશ. દેશમાં જે પણ દુર્ગંધ છેાઈ ગમેતતા રોગચાળો ફેલાય છે તે પણ ઓછો થઈ જાય છે અને આપણા બધા જે પણ દેશના લોકો સારી રીતે જીવે છે અને યોગ્ય રીતે એમનો સારવાો પણ શારીરિક સારી સારી રીતે ચાલે છે અને તમે જાણો છ કે હમણાં તો બે ત્રણ વર્ષ પહેલા તમે જાણો છો કોરોના જો વાયરસ. જેથી કરીને આપણા જે મહામારી આવેલી તેમાં તમે જાણો છો કે આપણા દેશના કેટલાક એવા લોકો મૃત્યુ પામ એટલે મૃત્યુ પામ્યા હતા જેથી કરીને એ વાયરસ તમે જાણો છો કે બધાના એમાં ચેપી રોગ હો છે જેથી કરીને ઘણા બધા લોકોને લાગી જાય છે અને. સમયે તો તમે જાણો છો કે બધા લોકો એટલા ડરી રહ્યા ડરતા હતા કારણ કે એ એમને લાગીને જાય કારણ કે કોરોના વાયરસ જે હતો તે એકદમ ઝેરી અને એકદમ જલ્દી અને તરત જ એટ એમનું અસર ખૂબ વધુ લાગી જતી કારણ કે આખા આપ એક જ. પરિવારના કોઈનેને થ આખા પરિવારના પસરી જાય છે જેથી કરીને બધા લોકો ખૂબ સાવચેતી રાખતા હતા અને આપણા દેશના લોકો આપણા જે દેશના લોકો હતા તે પણ ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા એટલે કે હું તો ત્યારે તો આ જે મહામારી થઈ ત્યારે તો હું શહેરમાં હતો પરંતુ તમારા. તમે જે ગામડામાં રતા હતા ત્યારે ગામડામાં કેવો માર હતો કોરોના વાયરસ હતો ત્યારે.
હા ભાઈ ત્યારે તો ગામડામાં પણ ખુબ જ વધારે મારામારી થઈ ગયેલી હતી અને ત્યારે શું મતલબમાં બધા માસ્ક પહેરીનેવા રહેતા જ હતા પરંતુ ગામડાઓમાં લોકો તમને ખબર તોશે કે મતલબ સાથે જ રહે છે અને એવું બધુંને ન ફાવે એટલે ત્યારે પણ બધા ગામના લોકો. એવા પટ્ટા રમતા હતા લોકોજી રમતા હતા અને એવું બધું કરતા હતા પરંતુ ત્યારે પણ માસ્ક પહેરીને ને એવું રતા હતા અને કોઈ પણ બહાર જગ્યા ન જતા અને ઘર આ ઘરની આજુબાજુ જ ક્રિકેટ ને એવું રમતા હતા અને અમે પણ ખુબ જારે એવું ક્રિકેટ નેવું રમેલા પરંતુ ત્યારે શું પોલીસ. પણ એમને ફરતા જ રહેતા હતા અને ઘર માંથી કોઈ પણ બહાર નીકળેલું દેખાય તો તેઓ શું કરતા કે મતલબ તેઓ બધાને દંડા મારતા હતા તો તેવું કરીને અમે જયારે ક્રિકેટ રમવા નીકળ્યા હતા કોરોના ના સમયમાં તો ત્યારે મતલબ પોલીસ વાળા પણ આવી ગયા અને અમને મારવાહાર આવી ગયા હતા. તો અમે ખુબ જ વધારે એવા ભાગેલા હતા અને ખુબ જ વધારે એવી મજા પણ આવેલી હતી કોરોના સમયે પરંતુ તે સમય ખુબ જ એવો ખરાબ હતો અને કેટલાક લોકો મરી પણ ગયા હતા અને ત્યારે આપણે બચી ગઈ આપણું સૌભાગ્ય છે અને એ બધી બાબત ઉપર હમણાં પણ ધ્યાન આપવું જોઈએ કારણ કે. માસ્ક એ વસ્તુ ખાલી કોરોના ના સારું નથી પરંતુ માસ્ક એ મતલબ કોઈ પણ જાતની બીમારી થઈ હોય તો તે માટે છે જો ગામડાઓમાં લોકો માસ્ક પહેરવાનું ટાળે છે પરંતુ શહેરમાં શું હોય કે શહેરમાં બધા લોકો ગમે ત્યાં માસ્ક પહેરીને જતા હોય છે અને લોકો સમજે છે પરંતુ ગામડાઓમાં માસ્ક. પહેરે તો તેની પર બધા લોકો હસે છે અને આ મજાક ઉડાવે છે પરંતુ માસ્ક એ ખુબ જ સારી વસ્તુ છે જયારે પણ આપડણે દવાખાનામાં કે એવી જગ્યા જઈએ તો પહેલાથી માસ્ક પહેરવું જોઈએ કારણ કે ત્યાં કેટલાક દર્દીઓ આવતા હોય તો તેઓને ચેપી રોગ થયો હોય જે આપણે તેઓ પકડવાથી અને. સાવાથી પણ થઈ શકે છે પરંતુ જો આપણે માસ્ક પહેરેલું હોય તો આપણને ખુબ જ એવી વધારે બેનિફિટ મળે છે અને ખુબ જ ઓછો આપણને પહેરું થવાનું રોગ ફેલાવાનો સંભાવના ઓછી રહે છે પરંતુ ગામના લોકો એવું બધું સમજતા નથી તો ગામડાઓમાં. બધી વસ્તુ લાવવી જરૂરી છે અને ગામડાઓમાં બાકી બીજી બધી વસ્તુ તો ખુબ જ સારી છે લોકો પણ ખુબ જ સારા છે અને ગામડા લોકો ખુબ જ સારો તમને ખબર જ છે.
હા એ તો એ જ છે કારણ કે ગામડાનું જીવન તો એકદમ સારું અને મજા ન હોય છે અને આમાં શહેરમાં પણ આવી બધી જે મહામારી આવી ર હતી કોરોના વાયરસ જ્યારે પણ અમારા જે સુજ રોગ હતામ જાગૃત થ હતા યોગ્ય પ્રોટોકોલ પાડતા હતા બધા યોગ્યિન્ રાખતા હતાયોગ્ય રીતે મા. પહેરતા હતા અને અમારા જે આ પાડોશી છે તે પણ મને ઘણી બધી સલાહ આપેલી હતી અને શું કરવું જોઈએ કોના વના શું ન કરવું જોઈએ તે પણ અમારા પાડોશી પાડોશી ખૂબ મને. મને મેને એટ. કે મને કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ જોઈ તે પણ મને આપેલ હતું અને સારી રીતે અ્યારે. આ મહામારીનો યોગ્ય આપણે સામનો કરેલો હતો એટલે આવું બધું રોગો દૂર રહેવું જોઈએ અને બધા આપણે યોગ્ય રીતે બધા પ્રોટોકોલને ફડવા જોઈએ સારું મળીએ આપણે પાછી કોઈ આપણે હમણાં તો મનેથી કામ આવી રહ્યા જેથી કરીને પછી આપણે વાતચીત કરીશું આવું બધ જે પણ ગામના. ગામમાં શું કરી રહ્યા છે શું ચાલી રહ્યું છે તે પછી મને જણાવશો હે ને.
હા ભાઈ ચાલો તમે પણ મને જે અક્ષર એની વાત જણાવશો હું તમને પછીથી ફોન કરીશ.